હલો કેમ છે. છ મજામાં
બસ મજામાં શું કે છો.
શું ચાલે શાંતિ
હ શાંતિ જો છોકરાઓ સ્કૂલની તૈયારી હવેથી સ્કૂલ ચાલુ થઈ ગઈ છોકરાઓની
શું તમારા છોકરાઓ નું એડમિશન ને બધું કરી નાખ્યું ને
બવ બધું લેવાય ગયુ. બધું એડમિશન લઈ લીધું બધા ચોપડાઓ લઈ લીધા યુનિોર્મ લઈ લીધા. અને સ્કૂલ ભી ચાલુ થઈ ગઈ બે
હવે પાછું આપડું રૂટીન ચાલુ પેલેથી વેલા ઉઠો છોકરાઓને સ્કૂલે મોક મોકલો લંચ બોક્સ બધું તૈયાર કરો ને દોડા દોડી સવાર સવાર માં
ણ મને સ્કૂલમાં આપડે બધું ઘરે થી દેવાનું હોય એટલે આપડે વેલું ઉખું પડે નર તો પ્રેન્ટિંગ હોય તો વાંધો ન આવે
ના ના હવે તો એવું જ થઈ ગયું છે ને બધી સ્કૂલમાં ઘરેથી જ ઘરનું જ ફૂડ અલાઉડ છે.
ના ના કેમિંગ એલાઉડ છેને અમુકૂલમાં મોટી મોટી કોલોમાં પેન્ટિંગ છે કે તમારે ફૂરના ટીમમાંથી જમવાનું.
હા નાના બાળકો માટે તો ઘરેથી નાસ્તો અમુક સ્કૂલમાં આપતા હોય છે. નહીતર તો અવે હવે તો ઘરેથી જ આપણે લંચ બધું તૈયાર કરીને મોકલવા, રોજનું રૂટીન હોય રોજનું આપણને મોકલી દ્યે. કે આ આજનું જે વીક પ્રમાણે આપણને મેનુ આપી દે એ મેનુ પ્રમાણે આપણે મોકલવાનું હોય.
હા પણ અત્યારે તમે જોવ તો ખરા સ્કૂલની ફી કે ટલી વધી ગઈ છે બેન. આપડે ભરી ભરીને થાકી જાય આપડણે પાંચ હજારમાં આખું વરસ ભણી લેતા હતા.
હા સાચી વાત કીધી તમે અને અત્યારે એ એડમિશન ફી પાંચ હજાર તો ગણી લેવાની. હમ્મ. બાકી છોકરાઓને અત્યારે સ્કૂલે જ આવું વેકેશન પૂરું થયું એટલે બઉુ અઘરું લાગશે. સવાર માં ઉઠાડવા અઘરું પડે જ છોકરાઓને માંડ એમ થાય. કે વેકે સન પતી ગયો હવે પાછું સ્કૂલ નું ઝંઝર ચાલુ.
સાજ પણ અત્યારે કૂલ. મન તમે જો ને મોંઘવારી કેટલી સ્કૂલમાં તમે ફી ભરે તમારે લાખ રૂપિયા વર્ષ ની ફી થઈ ગઈ છે અત્યારે. સ્કૂલમાં.
સાચી વાત કીધી તમે.
અને. બીજો ઉપર થતાં તમે એ લોકોએ ઈ સ્કૂલ ની ફી તો લઈ લે આપડા આગળ થી એસી હજાર લે કે પંચોતેર હજાર લે કે પંચ્યાસી હજાર લે ઉપર થી આપણે યુનિફોર્મ ના અલગ થી દેવાન ના ટોડ ને અ શુ કેવાય નોટબુક ના અલગથી. દેવાના ટેક્સ બુક ના અલગ દેવાના ચોપડાઓના મોજાના, બુટ ના બધા પૈસા આપડે એસ્ટ્રા અલગ થી દેવાના એસી હજારની ફીલે છ
હા અત્યારે બધાની સ્કૂલ નું પાછું વ એવું જ થઇ ગયું અમારે સ્કૂલ ના નામ વાળું બેગ હોય નામ વાળી બુક્સ હોય બધું એવું થઈ ગયું છે.
હા એ લોકો ના લોગો વાળી જ બુક લેવાની. ને એ લોકો કે એમાંથી જ લેવાની બીજે ક્યાંય મળે નહી આપડે લેવા જાય તો.
હા મોડે નય.
હા એટલે જ ને હા એટલે અને ઈ લોકોને તમે વિચારો એ લોકોને બહુ ટીવી કેટલી એક્ટિવિટી અત્યારે જમાનો જોવો તમે કેવો થઈ ગયો. જે દર વીક માં એક વાર એક એક્ટિવિટી હોય હોય ને હોય તો એક્ટિવિટી કરાવે. એનો ખર્ચો ભી આપડે જ દેવાનો છોકરા આગળ કઈ ભી મંગાવે એ આપડે જ લઈને દેવાનો તો દર અઠવાડે આપડા સોસો રૂપ
હા અને પ્રોજેક્ટ ને આ ને તે ઈ તો બધું અલગથી.
હા અલગ
જે અલગ અલગ પ્રવૃતિ કરાવે એટલે એ રીતનું આપડે હા બરોબર કીધું તમે. અલગ અલગ પ્રવ કરે એટલે આપણેે એ બધું આપે એને બધું રેડી કરીને દેવાનું છોકરાઓને સાથે સાથે કરાવવાનું અને સ્કૂલમાં કરાવતા તો હોય જ આપડે એ સાથે સાથે ધ્યાન દેવાનું.
હા અને આજકાલ નું ભણતર તમે જોુઓ કેટલું આમ અઘરું થઈ ગયું છે કે ોકરા ને ભણાવતા પેલા થોડું આપડણે પેલા એક વાર વાંચવું પડે સમજવું પડે કે ભાઈ આ શું થાય છે પછી આપડે આપડા બાળકોને શીખાડી શકીએ છીએ આજકાલ નું ભણતર બહુ અઘરું થઈ ગયું છે.
તમે સાચું કીધું એકદમ પેલા આપને પાંચ ધોરણ સુધી તો એપેસિટી માંડ આવડ અત્યારે બાળકોને ડાયરેક વાંચવાનું પેલા ધોરણ થી વાંચવાનું ચાલુ થઈ જાય અત્યારે કેજી ને બધું આપણે ક્યાં જોયું તું બધું.
હા શું હતું શું કઈ ખબર પડતી હતી બાલ મંદિર જતા બાલ મંદિર માં ડાયરેક્ટ પેલા ધોરણમાં આવી જ હતો. ત્યાં તો તમે જમાનો જો લો આગળ આવી ગયો પેલા પ્લે ગ્રુપ કરો નર્સરી કરો એલકેજી કરો યુકેજી કરો. પછી પેલા ધોરણમાં તમે આવો.
છોકરાને ખરેખર બઉ અત્યારે સ્પર્ધાત્મક બધું ભણવાનું બધું સ્પર્ધા વાળું થઇ ગયું છે.
હા એ લોકો ન ટાઈમ મુજબ જ આપડે કરાવવાનું અને ચોપડા ન ચોપડા ભી કેટલા વાર્ગયા પેલા ધોરણ માં આપડે ચોપરાઓ આવતા તો ત્રણ ચોપડીઓ આવ તે ગણિત ગણિત આવતું તો ગુજરાતી આવતું અને બીજી એક કોઈ એવી કવિતા ની ચોપડી આવતી તે આવ અત્યારે પેલા ધોરણમાં શું તમે અત્યારે નર્સરી માં નાખોને તો ગણી છોકરાને છ થી સાત ચોપડા આવેશ બોલો
હા સાચી વાત કીધી તમે છોકરા આમ અમારા આમ છોકરાઓને અત્યારે અ તો શું કેવાય પ્રાઈમરીમાં છે પણ બે તમે જોવ તો એવું લાગે કે આ કેટલો બધો વજન
હા, છોકરાને આપણેે નથી ઉપાડી શકતા
હા છોકરા ને ઉપાડીને આવું.
હા અને ઉપર જતા આપડે આપડી સ્કૂલ માં ફી દઈ, આપણા છોકરાને આપડે બધું લઈને દઈ ભણાવી કરાવી છતાંય આમ આપણા છોકરાઓને આપણે બારે ટ્યુ મૂકવા પડે છે, એની ફી બી આપડે અલગ જ ગણવાની ન
હા, બરોબર કીધું તમે.
. આલ આ સ્કૂલમાં તમે એમ ક્યો કે, સ્કૂલનું મહ મહત્વ એટલું હા, એ તો પ્રમાણે સ્કૂલ પ્રમાણે લોકો ભણાવે છે, આપણને ગણાવે છે, છોક છોકરાઓને ગણાય તો છતાં આપણે આપણા છોકરાને ટ્યુશન મૂકીને આપણે પૈસા બરબાદ કરી આપણે આટલી ફી દેતા આપણને સંતોષ નથી થતો કે ના આપડા છોકરાને પૂરતું શિક્ષણ મળી રહ્યું છે, કે નથી મળી રહ્યું આ સ્કૂલ ના નામે અત્યારે તમે જો મોલું થાય છે, આ કુલસારી સીબીએસસી ને અ સામાન્ય બોર્ડ ને આ બધી સ્કૂલો અત્યારે નીકળી છે, બધામાં ફી ભી હાઈ ક્વોલિટી છે, આપડ આગળથી
સાચું કીધું તમે એકદમ આપડે પણ વાલીઓ જ મૂંઝવણમાં પડી જાય કે ના આપડું બાળક પાછળ ન રવું જો જેમ બને એમ આપડે સારું આપણા બાળકને આપી એ નામે આ બધા સ્કૂલ વાળા વધારે લલચાવે છે, આપણને
એ લોકોને શું એક જાત નું પૈસા કમાવાનું સાધન થઈ ગયું છે, અને આપડે ખુશી ખુશી દઈએ એટલે ફીસ એની છે. તેના માટે તમે લેવો છો આ ફીઝ નો ઉપયોગ શું છે, છતાં અમારા અમે ફી ભરવા છતાંય અમારે એક્સ્ટ્રા પૈસા સેના તમને આપવા પડે એ સમજા નથી આજ નકલ ન વાઓને
ને અત્યાર ના બાળકોને, જેમ જાઝાજી પ્રવૃત્તિ ને એ બધું કરાવે એટલે એ સ્કૂલ માં વધારે રસ પડે.
હમ
હમ પ્રવૃતિ નને મનેમાં છોકરાઓ પાસેથી પૈસા કઢાવે સ્કૂલ માંથી, અને ફીસ નહી તો બધું અલગ.
હા અલગ અલગ જાતના ખર્ચા કેટલા થઈ જાય તમે વિચારો તો ખરા આપડે લાખ રૂપિયા ત્યાં ફરી લાખ રૂપિયામાં આપણે, આપ દ દીકરી નું કર્યા વર લઈને દઈ દઈ એટલું થઈ જાય આપડે
સાચું કીધું અત્યારે, વાલીઓ પોતાના પેટમાં સરખું ખાતા નથી છોકરાને ભણાવવા માટે પૈસા ખર્ચે છે. એ પ્રમાણે સમય ભણતરે મળવું જો હોઈ ને આપડા બાળકોને એ પ્રમાણે સર ભણતર મળતું હોય તો બધું ખર્ચવા તૈયાર થઈ જાય. અધ્યારણ માઉતર
ના ના સાવ સાચી વાત છે તમારી પણ તમે જોુઓ જમાનો જેવો થઈ ગયો બેન, અત્યારે અને બધી બાળકો ને એકબીજા ને જોઈને રસ લાગે છે, કે શું કરવું શું નહી એવું
સાચ કીધું તમે
એટલે બધા છોકરાઓ જોઈ જોઈને શીખે કરે ભણે ગણે તો ઠીક વાંધો નહી પણ આ સ્કૂલમાં ફીસ તમે વધારે એટલી બધી થઈ ગઈ છે ને કે આપડે ભી ભરી જ દઈ છે ખુશી ખુશી કે ના ભાઈ આપડું છોકરું કદાચ બહાર પાછળ નું રહી જાય એને મનમાં એવું ન થાય કે અમારા મા બાપે અમે આ સ્કૂલમાં બેસાડો ના બેસાડી એ લોકોને બી અફસોસ ના થ કે અમાર મા બાપ ઘણી ગણી મોટા નોક્યા
બરોબર કીધું તમે અને છોકરાઓને એકા બીજાને જોઈને એમ થાય કે એના મમ્મી પપ્પા એને સારી સ્કૂલમાં બેસાડે મને આવી સ્કૂલ માં બેસાડે એટલે જોઈજ ને એકોકરા છોકરાઓને એક બીજાને એમ થાય કે મારે પણ આ સ્કૂલમાં જવું છે ઓલો મારો ભાઈ બંધ તો અયા ગયો છે તો મારે ત્યાં જાવું છે એમ કરી કરીને છોકરામાં અત્યારે બીજા દેખા દેખી માં એવું થાય છે
હા શું કે સ્પર્ધા થઈ ગઈ છે છોકરોને આ સ્કૂલ સારી આ સ્કૂલ સારી બધ જોવામાં
બહાર થી દેખાય જે સ્કૂલ સારી એટલે બાળકો ને ખબર ના પડે અંદર એવા ગાર્ડન રમવાના હોય છે સ્પોર્ટ માટે એટલે છોકરાઓને મજા પડે હા હા વાંધો નથી આપડે કઈ છે છોકરાને રમત ગમત એ જરૂરી છે બધું બરોબર છે પણ ફીઝ એટલી બધી વધી ગઈ છે અત્યારે મોંઘવારીના જમાનામાં કેમ ખાવું ને કેમ છોકરાઓને ભણાવવા બધું વિચારવું અઘરું જ
હા અને ગમે તેટલું આપડા ઘરના આપડા ઘરના વ વ્યક્તિ કોઇ દી પૈસા કમાતી હો આપડા હસબન્ડ કમાતા હોય કે આપડા સસરા કમાતી દિણ બધા જે ભી કમાતા હોય એ લોકોને બી અ એ લોકોને બી ખ્યાલ હોવો જોઈએ ને કે આ જમાનામાં આટલું ફીસ છે તો છોકરાઓને પ્રમાણે એજ્યુકેશન મળવું જોઈએ ભણતર મળવું જોઈએ પણ ભણતરના નામે તમે જોવઓ ને તો અમુક સ્કૂલોમાં સાવ જીરો ભણતર હો હોય છે ના નહ સ્કૂલમાં જાય એટલે તો છોકરાને આવડવાનું પણ એટલું બધું નહિ કે જે લોકો ફી લે છે ને પ્રમાણે છોકરાઓને ભણતર મા ભણવું જોઈએ અને
ત્યારે સાચું કીધું સાચું કીધું તમે. અત્યારે તો જે અ નાના ધંધાવાળા જે મા બાપ રહ્યા એ તો પોષાય એમ જ નથી છોકરાઓને અત્યારે ભણાવી શકે એમ. કે ફી એટલી બધી થઇ ગઈ. છે. છોકરાઓનું ભણતર મોંઘું થઈ ગયું છે અત્યારે.
સાવ સાચી વાત કરી છે નાના ના ના સાચી વાત છે તમારી. હવે ભણી ગણીને છોકરાઓ મોટા થાય એનાથી વિશેષ શું હોય કે ભાઈ આપડ છોકરાઓ આપડે તો બહુ ભણ્યા નથી. આપડા છોકરાઓ છોકરોઓ ભણીને
હા બધા મા બાપનું એક જ સપનું હોય ને કે આ મારું છોકરું સારી સ્કૂલમાં ભણે સારું એને અભ્યાસને બધું કરે તો આગળ જતા એને વાંધો ન આવે જેવી અમે મુશ્કેલી સહન કઈરી એવી મારો છોકરો સહન ન કરે. એટલે જેમ બને એમ સારી સ્કૂલમાં સારું ભણતરફ અપાવે મા બાપના તો એવા જ પ્રયત્નો હોય ને. આપડે એવું જ વિચારતા આપણા બાળકનું સારું જ ભવિષ્ય વિચારતાઓ જો સ્કૂલમાં એ રીતે વ્યવસ્થિત શિક્ષણ આપવા મંડે ને તો વાંધો ન આવે અત્યારના બાળકોને વધારે શ શિક્ષણની જરૂર છે. કેમ કે અત્યારે આ ઓનલાઈન જમાનો થઇ ગયો છે આ મોબાઈલ ને ગેમમાં ને એમાં છોકરાઓ એટલા વ્યસ્ત થઇ ગયા ને કે સ્કૂલનું નામ તો ખાલી જવા માટે જ થઇ ગયું છે ખાલી જઈને આવતા આવીને તરત મોબાઈલ પકડી લે છે.
હા ને ઓલી જોઓ ને હોમવર્ક આપવાની સિસ્ટમ ભી બધી પ્રથા બંધ થઈ ગઈ છે કે હોમવર્ક આપવાનું ન બુક્સ આપવાનું બધું સ્કૂલમાં જ કરાવે ઘરે આવીને કઈ નહી.
હા. અલગ-અલગ સ્કૂલના અલગ અલગ-અલગ નિયમો હોય એવું બધું થઈ ગયું છે હવે તો. પેલા તો આપડે સ્કૂલમાં જતા હતા અ શિક્ષકો સાથે એટલી મોજ મસ્તી કરતા ભણતા રમત સાથે ગમત ને એવી રીતે આપણે ભણતા તા. અત્યારે તો અગરુ પડી ગયું છે ભણવું.
ના ના હવે આપણે આપણા છોકરાને સારું ભણતર અને સારું ભણાવી નામ રોશન કરે એવી આપડે પ્રાર્થના કરશી સારું ચલો પછી મળશી.
હા ભલે મળે પછી હમ